હલો
અનિતા મજામાં?
હો મજામાં શું કરો તમે મજામાં?
શું કરો છો ક તમે.
બસ અમે આ રયા.
બરા સુઈ ગયા કે બાકી?
ના ના હવે ઊંઘવાનું.
બરાબર પરેશ કુમાર શું કરે?
બસ એ રહ્યા મજામાં છે.
બરાબર વિશ્વ વિદ્યા
વિશ્વ વિદ્યા હોય છે.
બરાબર તમાર સસરા
અમાર સસરા બાર ગયા છે.
કેમ બાર અત્યારે?
આતા ભજનમા
અચ્છા ભજન મા ગયા છે.
સરસ કેવાય ભજન ભક્તિ કરવી જ જોઈએ. તમે કઈક ચાલુ કરી દું હમણાં મંગળવારનું
હા અમારે ભજન હે મહિલા મંડળ માં
બરાબર જોઓ છો એમને?
હમ અમે જઈએ છીએ.
ના જવું જ જોઈએ શું પહી ફરવા આવું છે.
ક્યાં જાવાનું હે
દ્વારકા બાજુ જઈએ
હો આયશું
બરાબર ક્યાંનું ગોઠવું છે કો તમારે ક્યાં રજા પડે?
આમાંર તો શની રવિ
શની રવી રજા હોય તમારે?
હા.
સાંભળ્યું શનિ રવિ તમારે રજા હોય રવિવારની હોય છે. અચછા તમે સાંજ ઘેલાતો ચાલે એવું
હા.
બરાબર. અ શું ભાઈ છોકરા લઈ જઈ શું કે ઘરે મૂકીને જવું છે?
ના ના લઈ જાવાના
લઈ જવા છે, હેરળ ના થવાય
ના ના લઈ જાવાના હંગાત
કેટલા વર્ષનો બ વિસો કેટલા વર્ષનો?
વીસો ચાર વર્ષ ન થવા આયા
બરાબર એર નઈ કરેને
ના નઈ કરે
હા તો લઈ જઈએ એ તણે જુવેને
હમ.
જો પેલું તો અહીંથી આપણે ડાયનાસોર જઈશું બરાબર
હા.
તમે ગેલા છો?
હા અમે જઈએ
ગેલા છે, એમ?
શું શું જોવાલાયક અમને થોડું કોને અમને ખ્યાલ આવે તમે શું શું જોય ત્યાં? કેટલી ટીકિટ છે, કઈ બાજુ આવ્યું એવું કો ને કંઈક
એ પાટણ જાતા
પાટણ જતા આવે કયું ગામ?
ચોરમાપુરા.
ચોરમારપુરા.
હ.
બરાબર અ કેટલી ફી છે, એમ ટિકિટ કેટલી છે?
અહયા તો કેટલી હશે બસો રૂપિયા હશે
બસો રૂપિયા ટિકિટ છે બરાબર જો શું શું જોવાલાયક તમે શું જોયું ત્યાં
બાળકને જોવા માટે સારું છે
બાળકો માટે છે
અ હ
બરાબર આમ શું છે એમ ટૂંકમાં એનુ વર્ણન કરવું શું કરો તમે
હમ હાલો
હા બોલો
તમારે બોલવાનું છે તમે ડાયનાસોર જોયું એક બે વખત તમે શું જોયું તમારે શું બીજા મિત્રોને કહીએ ને તો એ લોકો આવે એમ પછી એમ એ લોકો એમ ડાયનાસોરમાં શું જોવા શું જોવું તું એટ તમે થોડુંક મને વર્ણન કરો હું મારા મિત્રોને વર્ણન કરું થોડા બધા ફેમિલી જઈએ એ મજા આવે
સાચી વાત
હમ હમ બોલો બોલો શું અલગ શું છે ઓકે તમે રાણકી વા ગયેલા છો
રાણી કે બ તો જઈ લ હ
અચ્છા જ લશો આ તો કોય એમણ કઓમાં શું જોવા લયક છે કેટલી ફી છે એમાં શું શું જોવાલાય કઈ બાજ જવાનું ક્યાંથી જવાનું યો કિક બોલો અમને ખ્યાલ આવે
એવું તો કઈ યાદ નહ
અચછા યાદ નથી તો ખાલી આયા નાયા ના ક છ તમે પાટણ જવાનું અહીથી
હા
એટલે આપડ કોસાા જવાનું પેલા
કોસાા, રિક્ષા બેસવાનું બાલવાથી કોષા રિક્ષા જવાનું દસ રૂપિયા વાળુ થાય
હમ હમ
બરાબર
હા બરાબર
હા બરાબર બોલો અમને આમ થોડુંક વાત કરવાનું મૂડ આવે એમ
હા બરોબર
પછી પછી છે ને તમે અ બસમાં અથવા ઈકો ગાડીમાં પાટણ જવાનું બરાબર
હા
હા નની બરાબર
હા બરાબર
ઓકે પાટણ જોુ ને એટલે તમારે તેની રિકક્ષા કરવાની સ્પેશિયલ રાણ વાની રીષા થાય પચાસ થી એસી રૂપિયા ભાડું થાય
એવ એમ
હા હવે એ રિક્ષા વાળો તમને ત્યા ઉતારે રાણકી વાવની આગળ ત્યા, તમારે ચાલીસ રૂપિયાની ભાવની ટિકિટ ખરીદવાની
હમ્મ
જણની, ચાલીસ રૂપિયા જો તમારે કોઈ સા ગોરુ ભાઈ હોય. અમેરિકા થી કોઈ ભાઈ ગોરો આવ્યો હોય, તમારો ભાઈ
હા
એની સો રૂપિયા ટિકિટ છે, સોરી બસું પાંચસો રૂપિયા ટિકિટ છે. તમારી ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા ટિકિટ થાય
એવમ
હા, એ ટિકિટ તમે અંદર બતાવો. એટલે તમને જવા દે અંદર બરાબર પછી, તો વાત જ શું કરવી હે મસ્ત બગીચા છે. હ, અને આપણે લીલી ધર એની ઉપર આપણે ચાલતા હોઈએ આપણા બાળકો રમતા હોય. હા, કેટલી મજા આવે એક બાજુ તમે ઉનાળાના ગયા હોય ને તો ફુવારા ચાલુ હોય, ધરોમા એક બાજુ ધરું કપાતી હોય. આનુ, વર્ણન શું કરવું બહજ મજા આવે બરાબર ને
હા, બરાબર
બરાબર બર
કઈને જઈશુ, તો રાકી વાવે
હા પછી અ ત્યાં એક વાવ છે, ખબર છેને
હા.
જોયેલી છે.
હા, જોયલીઈ હે
બરાબર. હા તો કઈક બોલ તમે બોલો?
ના ના જોઈ, લઈ, હ
ના ના જોઈલી છે, એમ પછી તેઓ નેરમાં સો વાવામા ઉતરવાનુ એવુ, તો બોલો વાવમા ઉતરવાનુ હુ, બોલું એની પાછળ પાછલ તમે બોલો તો તને બોલતા આવડી જાય કે વાવ માં ઉતરવાનું
પાશે?
હા, પછી નઈ વાવમા ઉતારવાનુને, એવું બોલો તમે વાવમાં ઉતારવાનું
હા, વાવમા ઉતારવાનુ
પછી ધીમે ધીમે પગલા આપણા આગળ વધારવાના.
હા.
બોલો!
ધીમે, ધીમે પગલા ઉતારવાના આગળ
હા, પછી જે કોતરણી છે એ આપણે જોવાની.
હા, એ કોતરાની જોવાની એમને
હા, એટલે મસ્ત કોતરાની છે ને મજા આવી જાય. બોલોલો! હમ. કૂતરાની, મસ્તશે મજા આવી જાય શું ચાલશે કહો, બીજુ કો છોકરા?
બસ છોકરા મજામાં જ છે.
બરાબર, સુઈ ગયું.
હા, શઈ ગયા.
બરો થોડુંક, જગાડો ને એનો અવાજ સાંભળવો છે.
એનો હવે તો હવે કાલે કરીશું ફોન તો
અચ્છા!
અતા તો સુઈ ગયો છે,
પેલા અત્યારે અવાજ નઈ કરે એમ
ના
ઝગાડો મજા આવશે,
આધા તોમાંથી ઉઠે તો પાછી
હાલે ઉંઘ માંથી ઉઠેલે રો એટલે અમે આમ સાંભળી મજા આવી છે, પછી તમે શો કેેરાણ થતા તમે
વસી ના ઉંગે તો?
હમ્મ, ના ઉભેં પાઈ તમે છો ને તમે પરેશ કુમારસિંહ, તમારે સુું જવાનું પરેશ કુમારને ક્યાં ગવા હ ત હમ્મ બોલો ક્યાં બીજું કો? કેવું ચાલે છે? તમારે જસીબેન હ હજુ વિદાય લીધી
હા, સુુંમે લ લ જીું
કામ શું ચાલુ તમારે?
અમારે મોબાઈલમાં કામગીરી ચાલુ છે, આંગણવાડીની
બરાબર, શું કામગીરી હોય?
અ નાના બાળકો અ ત્રણ થી છ વર્ષ ના આવે ને એના નાના બાળકો
હમ, હા બરાબર
તે કરવાની બલલો નાખવાને હાજરી ભરવાની હોય
હાજરી ફરવાની હોય,
એ બેટી પછી ભરવાની હોય,
બેહારાની ભરીન
હા,
પછી
બસ એવું અમ ત્રણ થી છ વર્ષ છ વર્ષના બાળકોનું બધું મોબાઈલમાં નાખલો પોષન ટેકરમાં.
ત્રણ થી છ વર્ષના બાળકોનું પોષણ ટેકાણ નાખવાનું બરા બર.
એવી કામગીરી કરવાની હોય મોબાઈલમાં.
કરવાની મોબાઈલમાં.
હ.
બરાબર તો હાલ તો થોડુંક લોડ પડતો હશે ને નઇ
હા, બરાખર નાસ્તો બનાવીને આપવાનો હોય ને એટલે એક બાજુ મોબાઈલમાં કોમગીરી ચાલુ હોય,
હમ્મ હમ્મ નાક‌ આ કાઈ નખ કામગીરી મોબાઈલ
હા, કાઈ મન છે હમ્મ મહિનાનું વજન કરવાનું હોય મહિને મહિને કરવાનું હોય વજન ઊંચાઈ મહિને મહિને નાખવાનું મોબાઈલમાં
બરાબર
એવુંયે
ના સર સાર પછી કંઈક માટી કામમાં આવ્યું છે, તમારા ગામમાં
હા, માટી કામ તો એક થી ત્રણ નો ટાઈમ હૈ.
બરાબર કેટલું
એક થી ત્રણ નો જ
પોચનો ટાઈમ છે,
એથી પોચના ટાઈમ નાહી,
તો
એક હી ત્રણ નો જ છે,
બરાબર પછી
પેલા મુ ચીકણી માટી ના ગણપતિ બનાયા. હવે હવે બનાવીશી ચિનઈ માટીના રાધા કૃષ્ણની મૂર્તિ.
બરાબર બીબામાં કે.
હા બીમામ જ.
એ તો બીબામાજ બનાવવાની.
હા ગણપતિની મૂર્તિ તો જાતે વતને બનાવી.
હમ હમ રાખી ક્રીષ્ણ.
એ અ ચીનય માટેથી બનાવાની આવે બીબાથી.
થ રવું.
હા લાવ્યા હે ને ત્રણ બીબા લાવ્યા હે. રોજે રોજની બે બનાવવાની.
રો રુષ બે બનાવવાની એક.
એક નંબર હોય બે નંબર હોય ને એ બનાવાને પછી હો. ત્રણ નંબર ને ચાર નંબર એવી રીતના નંબર પરમણે બનાવાની હોય.
કેટ ખાસી બધી લાવી હસે ને છે ને ચીની માટી.
હા સાહેબ લઈને આવે હંગાત.
કેટલી લાઈ.
ખાસું કટું પ લ
બરાબર પછીવી મૂર્તિ ઘરે રાખવાની આપણે
એ મૂર્તિ ન કલર કામ કરવાનું બધા મૂર્તિ બનાવી દેશે પછી કલર કામ કરશે પછી ઘરે રાખીશું કોઈ પૂછ નને કે તમે મારી કામમાં શું કામ કર્યું તું
બરાબર અચ્છા બરાબર ર સમજી ગયો તો મારું નામ લખી દો ને હું શીખું
મારો નામ
હમ
આ તો બધા હા હેડો જોઈશું
જોઈશું નહી નહી એ ત આવું ના ચાલે જોઈશ આપણે બંને આટલા સરસ ફ્રેન્ડનેમ તમે મારા વિશે વિચારો જોઈશું
નાના સંખ્યા પૂરતી થઈ જાય તો પછી તમારું નામ જવ ના લખી દેવાનું
તમારે નામ ડિલીટ કરી દનું હમ તમારે ગાડી તો મારું જ જડ ગય એમ તો થાય કે પછી તમારે બધું કમાઈ લેવું છે
ના ના તમારે ડોક્યુમેન્ટ આપજો તોો
બરાબર
ડોક્યુમેન્ટ ગોતવા પડશે શું શું જુવ
એક આધાર કાર્ડ ની જ ઝેરો જો એ બેંકની ચોપડીની રેશન કાર્ડની બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા
બરાબર
બસ એટલી જ વસ્તુ જોુઓ
બરાબર વાંધો નિકાલ આપી દું બરાબર
તમારું નામ કેન્સલ કરાવી દો મારું ચડાય તો